હલો કેમ છ
બસ મજા ના તમે કેમ છો.
બસ હું પણ મજામાં આ તો બેઠી હતીથી તો મેં કીધું વિચાર્યું કે લાવ તમને ફોન કરું અને બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે્યા હવે તો બધી નવી નવી ટેકનોલોજી એટલી આઈ ગઈ છે ને અને એમાં તો ખાસ કરીને આ એઆઈ બધું બઉ આમ બધું ઘણું બધું નવું આઈ ગયુ છે તો તમે જાણો છો એઆઈ એટલે શું?
હા એના વિશે તો મને ખબર છે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવાય એનું ફૂલ ફોર્મ થાય છે એઆઈ નું એટલે આપડે સરળ ભાષામાં કહીએ તો એવી ટેકનોલોજી કે જેમાં કોમ્પ્યુટર અથવા મશીન માનવી ની જેમ વિચારવાનું શીખવાનો અને નિર્ણય લેવામાં મદદરૂપ બનવાનો પ્રયાસ કરે છે. એટલે આજના સમયમાં એઆઈ નો જે ઉપયોગ છે એટલે આજે લગભગ દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે જેમ કે શિક્ષણ આરોગ્ય બેંકિંગ ખેતી પછી ઉદ્યોગ ઓનલાઈન ખરીદી મોબાઈલ એપ્લિ કેશન નેવિગેશન પછી ગ્રાહક સેવાઓ છે અને મનોરંજનમાં પણ તેનો ઉપયોગ વધી રહ્યો છે.
હા સાચી વાત એવી જ રીતે વિદ્યાર્થીઓ માટે પણ એ આઈ ખુબ જ ઉપયોગી છે. કે અભ્યાસમાં અભ્યાસક્રમ સમજવા માટે પ્રોજેક્ટ તૈયાર કરવા માટે પછી ગુજરાતી હોય એનું ઇંગલિશ કરવા ઇંગ્લિશનું ગુજરાતી ભાષાંતર કરવા પછી માહિતી ને આપડી કઈ કઈક માહિતી આપણેે શોધવી હોય પછી નવી આપણે કઈ કુશળતાઓ શીખવી હોય તો એમાં ખૂબ જ ઉપયોગી છે એ આઈ પરંતુ તેનો ઉપયોગ આપણે સમજદારી પૂર્વક કરવો જોઈએ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી મારા મત મુજબ એ આઈ એક એક મદદરૂપ સાધન છે પરંતુ શિક્ષક નું જે માર્ગદર્શન છે અનુભવ અને માનવીય સમજણ નું કોઈ વિકલ્પ નથી. આપણેે એવું કહીએ કે જે શિક્ષણમાં મદદરૂપ કરે છે પણ જે શી શકો છે એનું સ્થાન તો એ નથી જ લઈ શકતું. એઆઈ શિક્ષકોને મદદ કરી શકે છે પરંતુ સંપૂર્ણ પણે તેમની જગ્યાને લઈ શકતું નથી.
હા સાચી વાત. એટલે આરોગ્ય ક્ષેત્રમાં પણ એઆઈ ઉપયોગી છે. એટલે કે એ આઈ દ્વારા કેટલાક રોગોની ઓળખ કરવામાં આવે છે. મેડિકલ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવે. પછી સારવારની યોજના બનાવવા માટે ડોક્ટરને મદદ મળી શકે છે. જોકે અંતિમ નિર્ણય હંમેશા નિષ્ણાત ડોક્ટર નો જ હોય છે. પણ એ આઈ થોડું ઘણું ઉપયોગ તો આવે જ છે આરોગ્ય ક્ષેત્રે.
હા એમાં જે નવી ટેકનોલોજી ના મશીન હોય એમાં એઆઈ એ એઆઈ થી જે બધું સેટિંગ કરેલું હોય. એટલે પછી એ એનું કામ એઆઈ દ્વારા જ થતું હોય. એટલે પછી એ ઘણું મદદરૂપ થા થાય છે. હવે એઆઈથી અમુક નોકરીઓ પર પણ અસર પડે છે. કેટલાક પ્રકારના કામમાં ફેરફાર આવી શકે છે. પરંતુ સાથે સાથે નવી પ્રકારની નોકરીઓ અને નવી કુશળતાની માંગ પણ વધ વધે છે તેથી સતત નવી ટેકનોલોજી શીખવી ખૂબ જરૂરી છે. અને અમુક જગ્યાએ એના ગેરફાયદા જેવું પણ કેહેવાય છે કે એ આઈ આવે એટલે જે મજૂર કામ કરતા હોય હાથેથી કામ કરતા હોય એ લોકોની નોકરી ખતરારૂપ બની જાય છે. જોખમમાં મુકાઈ જાય છે એમ એટલે એ લો કોનું કામ જ એમના હાથમાંથી જતું રે એવું થઈ શકે છે.
હા, સાચી વાત એટલે એઆઈ ના કેવું કે ઘણા ફાયદા બી છે ને ગેરફાયદા બી છે, કે ફાયદા જોવા જઈએ. તો એઆઈ ઝડપથી કામ કરી સ કરી લે છેમ. આપડો સમય બચાવે અને મોટી માત રામા માહિતીનું વિશ્લેષણ પણ કરી આપે આપણને. અને ઘણી વાર કામને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવી દે અને એવી જ રી તેના ગેરફાયદા છે કે જો તેનો ખોટો ઉપયોગ થાય, તો ખોટી માહિતી ફેલાઈ જાય બધે. અને ઘણા એવા પ્રશ્નો ઊભા થઈ જાય. પણ લોકો એઆઈ પર વધુ નિર્ભર બની જાય છે, અત્યારના જમાનામાં. એટલે તેનો એઆઈ નો ઉપયોગ છે ને જવાબદારી પૂર્વક આપણેે કરવો જોઈએ.
હા, એ ત તમે કી એકદમ સાચી વાત કીધી છે. અને આપડણે જોવા જઈએ, તો ભવિષ્યમાં પણ એઆઈ નું મહત્વ ખુબ વધી જશે. ભવિષ્યમાં એઆઈ નો ઉપયોગ વધુ થવા લાગસે. શિક્ષણ, આરોગ્ય, પરિ વહન પછી કૃષિ અને વ્યવસાયમાં પણ તે વધુ મહત્વની ભૂમિકા ભજવસે. તેથી દરેક વ્યક્તિ એ ટેકનોલોજી વિસે સીકતા રેવું જોઈએ.
હા અને એઆઈ અને ટેકનોલોજી આપણા જીવનને સરળ બનાવી શકે છે. પરંતુ સમજદારી, સર્જનાત્મક અને માનવીય મૂલ્યો હંમે સસ સૌથી મહ ત્વના રહે સે. એમાં અને ટેકનોલોજી નો ઉપયોગ સાધન તરીકે કરી શ તઇ તેના પર સંપૂર્ણ નિર્ભર આપડે ના રેવું જોઈએ.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. અને અત્યારનો જે સમય થઇ ગયો છે, ડિજિટલ યુગ સ થઇ ગયો છે. એટલે આનો ઉપયોગ તો દરેક સેત્રમાં વધી જ ગયો છે. આપડે કોઈ પણ જગ્યાએ જોઈએ, આપડે ઓનલાઈન ખરીદી કરવા જઈએ કે મોબાઈલથી લ મોબાઈલથી લઈને બેંકિંગ સુધી પછી સરકારી સેવાઓ એ બધામાંયે વધી જ ગયો છે એટલે એનો પ્રભાવ તો અત્યારે દરેક જગ્યાએ થાય જ છે.
હા અને શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો એઆઈ ના ક્ષેત્રે જોવા જઈએ, તો ઘણું બધું બદલાવ બદલાવી જયું છે. કે એમ એઆઈ વિદ્યાર્થીઓને પોતાની ગતિએ શીખવામાં મદદ કરે છે. ઓનલાઈન ટેસ્ટ, વિડીયો દ્વારા અભ્યાસ.... ભાષાંતર અને સંકાનું સમાધાન જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. તે શિક્ષકોને પણ પાઠ તૈયાર કરવામાં અને વિદ્યાર્થીઓની પ્રગતિ સમજાવામાં મદદ કરે છે.
હા, એ પણ છે. પણ આપડે આમ જોવા જઈએ તો, વિદ્યાર્થીઓને આળસુ પણ બણાવે બનાવે છે એમ. જો તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે. તો વિદ્યાર્થી પોતે વિચાર્યા વગર દરેક જવાબ એઆઇ પાસેથી જ લેય છે. પોતાની વિચારવાની ને સમશ્યા ઉકેલવાની સમતા ઘટી શકે છે. તેથી એઆઇ નો ઉપયોગ માર્ગદર્શન ત માર્ગદર્શક તરીકે કરવો જોઈએ. બદલીત એ મતલબ એ આપણે શીખવું જોઈએ, એમ નવું નવું એમાં. પણ એના પર જ નિર્ભર ના રેવું જોઈએ એમ.
સાચી વાત, એકદમ સાચી વાત. એવી જ રીતે આ રોજગારીની તકો ધીમે ધીમે ઓછી થઈ જાય એઆઈના લીધે, કે ઘણી બધી અસરો પડે એના પર. કે કેટલાક સામાન્ય અને વારંવાર થતા કામ ઓટોમેટિક થઈ જાય. પરંતુ બીજી તરફ એઆઈ ડેટા એનાલિસિસ સાયબર સુરક્ષા. સોફ્ટવેર અને ડિજિટલ સેવાઓ જેવા નવા ક્ષેત્રોમાં. રોજગારીની તકો પન વધી જાય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. અત્યારે ખેતીમાં પણ એનો ઉપયોગ વધી ગયો છે. ખેડૂતો હવામાનની માહિતી પછી પાકની દેખરેખ. અને પાણીના અવયોગ્ય ઉપયોગ પછી પાકમાં રોગ રોગની ઓળખ માટે નવી ટેકનોલોજીની. એઆઈ આધારિત સાધનો નો ઉપયોગ કરે છે. અને એ એઆઈ દ્વારા ખેડૂતોને વધારે સારી માહિતી મળે. જે લોકો માટે થોડું સરળ બની જાય છે.
હા. અને આમ જોવા જઈએ ને તો એઆઈ નો આપડે. જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ એટલે કે કોઈ પણ માહિતી. પર તરત વિશ્વાસ ના કરવો જોઈએ મહત્વની જે માહિતી હોય. એ આપડે જોઈ લેવી જોઈએ કે. ભઈ આ સાચી જ છે કે ખોટી છે એમ અને પોતાની વ્યક્તિગત મા. માહિતી સુરક્ષિત રાખવી અને. એઆઈ દ્વારા મળેલી માહિતીનો સમજદારી પૂર્વક ઉપ. ઉપયોગ કરીને આપડે માહિતી સમજવી.
હું બરાબર છે અને ભવિષ્યના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને. પણ આમાં થોડુંક જ્ઞાન મેળવવાની જરૂર પડે છે. કારણ કે આવનારી પેઢી પણ એઆઈ પર જ નિર્ભર થઈ જશે. એટલે એ લોકોએ કોમ્પ્યુટર નું મૂળભૂત જ્ઞાન લેવું જોઈએ ડિજિટલ. કૌશલ્ય અંગ્રેજી. પછી સંવાદ કૌશલ્ય પછી સમસ્યા ઉકેલવાની ક્ષમતા. અને નવી ટેકનોલોજી શીખવાની તૈયારી પણ ખુબ જરૂરી બનશે.
હમ. આમ જોવા જઈએ ને તો એઆઈ થી કઈ ડરવાની જરૂર નહી એના. ફાયદા બી એટલા જ છે ને ગેરફાયદા બી એટલા છે. પરંતુ તેને સમજવાની જરૂર છે. કે નવી ટેકનોલોજી શીખીએ પોતાને વિચારવાની ક્ષમ. આપણે જાળવવી જોઈએ. અને એ આઈ નો ઉપયોગ જીવનને વધુ સારું બનાવવા માટે કરશે.
હા એ તો સાચી વાત છે તમારી. પણ આપડે એનો સમજદારી પૂર્વક ઉપયોગ કરીએ એટલું સારું અને. પૂરેપૂરો એના પર તો નિર્ભર ના અને એની બધી માહિતી સાચી હોય એવું જરૂરી હોતું નથી. હવે આપડે વિચારવા જઈએ. તો એઆઈ કેટલીક બાબતોમાં માણસ કરતા વધુ ઝડપથી પાહીરી નું વિશ્લેષણ કરી શકે છે. પરંતુ લાગણી કરુણા સર્જનાત્મકતા. પછી નૈતિક નિર્ણય અને માનવીય સંબંધો જે બાબતોમાં માણસ નું મહત્વ હમેશ. વધારે રહે છે એ આઈ ગમે. આગળ હોય પણ એક માણસ ની જગ્યા ના લઈ શકે એમ.
હા એ તો એકદમ સાચી વાત છે. અને આમ જોવા જઈએ ને તો રોજિંદા જીવનમાં પણ આપણે એ આઈ નો ક્યાંકને ક્યાંક આપડે ઉપયોગ. કરીએ છીએ. એટલે કે જયારે આપણે મોબાઈલમાં વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરીએ છીયે. ઓનલાઈન નકશાથી રસ્. તો શોધીએ છીએ આપણે. પછી ફિલ્મો અથવા ગીતોની આપણેે શોધ કરીએ છે. પછી આપડે કંઈક ના કંઈક ભાષાંતર કરતા હોઈએ અને ગ્રાહકો ગ્રાહક સેવા માટે આપણે ચેટબોર્ડ સાથે વાત કરતા હોઈએ છીએ. ત્યારે ઘણી વાર એ આઈ નો ઉપયોગ થઈ રહ્યો હોય છે.
હા એટલે અત્યારે આમ જોવા જઈએ તો બધી જગ્યા નો ઉપયોગ છે જ તે.
હા ખાસ કરીને અત્યારે આમ જોવા જઈએ તો ભણવાની લાઈનમાં બહુ જ એ આઈ નો ઉપયોગ થઈ રહ્યો છે છોકરાઓ જો કશું બી ખબર ના પડે બસ એ આઈ કર દો એઆઈ કર દો એટલે એઆઈ આઈ ગયું છે એટલે છોક વિદ્યાર્થીઓ છે ને વિચારતા જ નહી એમના માઈન્ડ થી.
હા એ તો થોડું વિચારવા જેવી બાબત છે.
હા
સારું સારું આપ તમે જે સારી સારી બાબત કીધી એમાંજે.
હા તમે પણ ફરી ક્યારેક વાત કરીશું આના પર.
સારું સારું મૂકો અત્યારે.
હા.